હલો જય શ્રી કૃષ્ણ. કેમ છો?
જય શ્રી કૃષ્ણ. કેમ બસ મજામાં કેમ છો તમે? આજકાલ તો દેખાતા નથી. થી કઈ દુનિયામાં ખોવાઈ ગયા છો?
બસ કંઈ નહીં આ ઘરે જ બસ ઘરનાં કામ છોકરાઓ એમાં જ થોડી હમણાં બિઝી છું, હવે છોકરાઓનું વેકેશન પણ ચાલે છે એટલે ઓર બિઝી ટાઈમ જ નથી મળ
સાચી વાત છે શું કઈ છે ગરમી આજકાલ.
પૂછો જ નહીં સખત. ગરમી છે. અને એમાં પણ છોકરાઓ સાચાવા ગરમીમાં બહાર જવા રોકવા એટલા મુશ્કેલ છે અને એ લોકોને વારે ઘડી પાણી પીવો પાણી પીવો યાદ કરાવવું પડે છે.
સાચી વાત છે પાણી છોકરો પીતા જ નથી બોલો, આજના છોકરાને તમે કેસો ને પાણી પીવ પ તે ઘોંટડો પીને મૂકી દેશે એ લોકોને પાણી પીવાની એમ. ઘેલસા જ નથી કાલું પાણી પેલી આપણા માટે કેટલું પાણી નું મહત્વ છે. પાણી આપણા માટે કેટલું ફાયદાકારક. એવું કંઈ ખબર નથી પતી્યા.
તો એ લોકોને આપણે પરાણે આમ યાદ કરાવવું પડે કે પાણી પી લો મારે તો એ લોકોને બોટલ ભરી ભરીને મૂકી રાખું છું, કે આટલી તમારે પૂરી કરવાની જ છે.
હા બરાબર છે નાના સાચી વાત છે હું બી. ક્યાંય છોકરી ને લઈને જાવ તેની બોટલ મેં રાખી. છે કે આ બોટો લઈને જ નીચે ઉતરણરની બાર નીકળું એટલે પાણીની બોટલ તમારે જો હોવી છે ગમે ત્યારે તરસ લાગે યાર. ગરમી કેટલી પડે છે અને પાણી વગર ચાલે જ જરાય ન ચાલ, તમે ગમે તેવું ઠંડુ પીશો, ગમે તેવું દૂધ પીશો, પણ પાણી જેવું કાઈ જ ન
પાની હા સાચી વાત છે. પાણીની કામ પાણીની જગ્યા કોઈ નહીં લઈશ કે આપણને કશે બહાર ગયા હો ને એટલે તરસ લાગે તે ઘૂંટડો પણ પાણી પીએ ને તો એટલી રાહત થાયને આપ
હા આપણી તરસ પાણી છી કોઈ વસ્તુ ન શીખાવે તમ ટ્રા ટ્રાય કરજો ગમે તે જગ્યાએ જઓ આપડે ગ્યાં ગમે તે, ઠંડુ પીસી શેરડી નો રસ પીસી, કેરી નો રસ પીસી, જ્યુસ પીસી, કોલ્ડ્રિંકસ પીસી, કોઈ પણ જાતના મિલ્કશેેક પીસી પણ જે પાણી જીતરસ છીપાવી ને કોઈ વસ્તુ છી
નહી-નહી સાચી વાત છે. અને હમણાં તો આ ઉનાળાની ગરમી તો કેટલી ગરમી છે, કે આપણે તો શું બહાર જે પશુ પક્ષીઓ ફરે છે, એમને પણ કેટલી તરસ લાગે છે, એટલે હું તો મારી ઘરની બહાર છે, બારીમાં છે બધા આવી રીતે પાણી ભરી રાખું.
હા તો શું, ના ડેબી ચક કુંડા મૂકવા પડે. ના-ના સાચી વાત છે અમે લોકો બી એવું જ કરી છી બાર લટકાવી દીધા છે કુંડા, કે જો બિચારા અબોલ જનાવર છે એ પી શકે. પાણી નું મહત્વ અત્યારે એટલું બધું છે પણ આજકાલ ના જનરેશનને પાણી પીવાનો એય ટાઈમ નથી એટલા બીઝી થઈ ગયા. તો વિચારો તો ખરા, રમવામાં એટલા મશગૂલ થઈ ગયા હોય, મોબાઈલ જોતા જોતા અડધી કલાક મોબાઈલ જોશે તો એમ નહીં થાય કે અડધી કલાક મોબાઈલ મેં જોયો તો અડધી કલાક હું એક વારથી બે વાર બે ઘુંટડા જ બે તો પાણી તો પીવું જોઈ કે નહી.
ના, ના એ લોકો તો મોબાઈલ જોવે ને તો એ લોકોને ભૂખ, તરસ કશું એ લોકોને દેખાય જ નહીં. ભલે કલાક સુધી એ લોકોને, હા સાચી વાત મારે પણ આ જ તકલીફ. છે. એ લોકોને પાણી તો હું કહું ને થોડી થોડી વારે હું યાદ કરાવું કે પાણી પી લો, પાણી પી લો. નહીં તો-નહીં તો પછી બોડી ડી હાઈડ્રેટ થઈ જાય ને પાણી નહીં પીવે તો.
હા ઓછું થઈ જાય. પાણી ઓછું થઈ જાય ને છોકરું બીમાર થ આપડે લોકો એય બીમાર થઈ જાય. તમે જોઓ ને થોડી વાર આપણને ક્યાંક બહારે ગયા હોય ને પાણી ન મલે તો, પાણી-પાણી-પાણી કેવું આમ ગળું છીપા આમ તરસથી છીપાઈ સુકાઈ જાય, આપણને આમ ઘણું બધું આમ ગોળું ફીલ થાય. કે ના, ના હો એના કરતા આપડે પણ ભેગી લાયવા હોત ને તો સારું હતું. પાણી પીવાથી એક વાત આપણને ફાયદો ઈ થાય કે આપ પણ એ તરત આમ સંતોષ થઈ જાય આમ શરીર બોડીમાં જે જે લો પાવર થઈ ગયો હોય ને હાઈ થઈ જાય આપું કે ના ના મેન્ટેન થઈ ગયું આપણું પાણી પીધા પછી આપડું.
હા નહીં પાણી તો પીવું જ જોઈએ અને તમને ખર પાણી એકદમ ખૂબ પાણી પીવાથી આપણી સ્કીન પણ
ગ્લો કરે છે. નાના સાચી વાત છે અને કે છે ને કે પાણી તમે ભલે અત્યારે ઉનાળો છે તો તમે પીઓ માટલાનું પીવો પણ આજનું જનરેશન ભલે ફ્રીજનું પીઓ પણ ફ્રીજનું પાણી પીવો પણ તમે મિક્સમાં પીઓ એટલું બધું ફ્રીજનું ના પીવ કે તમને નુકસાન કરે. તમારું ગળું બેસી જાય અને પેલાના જમાના ના લોકો તો કેવું કરતા બે બે દિવસ વરસાદ ના પાણી સાચવી રાખતા ને એનું પાણી પીતા. અત્યાર સુધીના ટાંકા ભરી રાખતા પેલાના માણસો ઘેઢા લોકો હતા ઈ ક્યાં નળ નીચે ક્યાંય કોઈના ઘરે બબુડામાંથી પાણી પડે ગમે પડે એ જે હેલ ને કોઠી ને બધું લાવતા એ બધું સાચવતા ને એ પાણી પીતા વાવ કે ને પાલવ પાણી.
ઓલું વરસમાં ક્યારેય કંઈક તો કેવાય છે હું ભૂલી ગઈ માગ નું પાણી કે શું કેહેવાય. હા, એવુ હા અને એ પાણીમાં તમને ખબર કીડા બી નહી પડે આખું વરસ તમે સાચવી રાખો ને એવું ને એવું રહે.
હા અમૃત સમાન પાણી. કેવાય. એટલે ઈ પાણી નો ફાયદો બવ છે હે ને હા મારા ભી મારા બા ભરી રાખતા મારા દાદી સાસુ હતા ઈ બધા ભરી રાખતા. હેલ ને અને ઈ પાણી પીવું મીઠું કેટલું લાગત પાણી તમે પીવું તો.
હા હા, પણ હમણાં છોકરા ફ્રીઝ અને તમે ફ્રીઝનું પાણી પીશોને તમારી તરસ જ નહીં છીપાય. આમ આમ લાગે પાણી પીધું જ નહીં તમે માટલાનું એક ગ્લાસ પાણી પીશો ને તો આમ તમને હાશ થશે.
હા સાચી વાત છે ના ના પણ અત્યારે જો જુઓ ને બધે ઠંડા જ પાણી થઈ ગયા છે ક્યાં તમને કેમ આપડા ઘર સિવાય માટલા ક્યાં જોવ બારે જાવ તો ઈ હોટલોમાં જાવ તો ફ્રીજ ની બોટલો કા કોલ્ડ્ર્રીંક્સ કે એ બધું અલગ અલગ જાતનું માટલાનું પાણી ક સિવા કયાય તમને મળ સિડની.
ના ના કશે નહી મળે એટલે મારે એટલું સારું છે છોકરાઓને મેં નાનેથી છે ને એટલે માટલાના પાણી ની ટેવું પાડી છે. એટલે ગરમીમાં એ લોકો કોઈક વાર પી લે મિક્સ કરીને તે પણ પણ આમ તો માટલાનું જ પાણી માંગે છે.
હા, હા ના ના અને પાણી પીવાનું નું મહત્વ શું માણસ ને શું એ છે કે તમે ગમે ત્યાં જાશો તમારા શરીર માં પાણી ઓછું નહી થાય ને તો તમે જલ્દી બીમાર નહી પડો. પાણી શરીર માં તમારું ઘણું તાકાત તમને આપશે. અને બધી જગ્યા તમે પોહોચી વશો તમે થાકી નઈ જઓ હલ્દી નહીંઈ એવું નથી. . પાણી ફ્રીજ ન જ પીવું તમે ગમે તે જાતનું પાણી પીવું માણસ અત્યારે જો વેઇટ લોસ કરવા માટે સવારે નવ સેકું પાણી પીવે જ છે એમાં લીંબુ નાખીને મધ નાખીને પીવે છે તે પાણી પીવાથી એને ફાયદો જ થવાનો છે એને કોઈ નુકસાન તો થવાનું જ નથી.
હા સાચી વાત છે. પાણી પીવાથી તો ફાયદો છેને. તમે પાણી નહી પીસો તમારી બોડી ડિહાાઈડ્રેટ થઈ જશે. તમને કેવો થાક લાવો. આવશે ચક્કર આવશે તમને. એકદમ આમ સર ઢીલું થઇ જશે સર.
શરી અત્યારે જો અત્યારે ભલે પાણીની અછત ક્યાંય છે નહી પણ પાણી તમે હાચવીને રાખશો કરશો તો તમારા માટે જ છે આપડે બિનજરૂરી પાણી નાખવી ના દેવું જોઈ એનો ગેરપયોગ ના કરવો જોઈ જોએ એટલું જોઈ ને આજના જ છોકરાને શું છે દસ રૂપિયાની મોટલ લીધી બે ગુટડા લી પીધા એ પાણી વા્યું કર્યું ઘા પણ છોકરાને પાણી ન મહત્વ નથી ખબર કે પાણી શું છે અત્યારે.
પાણી વગર જીવન શક્ય જ નથી. એટલે આપણે ઘરે બી પાણીનોો દુર ઉપયોગ ના કરવો. જોઈએ કે આપણે જે બી નદી નદી તળાવો જે બી પીવાલાયક પાણીના સ્થળો છે અને પીવાલાયક ન પણ હોય સમુદ્ર છે કંઈ પણ હોય એ લોકોને આપણે ત્યાં પ્રદૂષિત ના કરવા જોઈએ. જોઈએ ત્યાં ગંદગી નહીં ફેલાવી. જોઈએ એ બધું ચોખ્ખું રાખવું જોઈએ એટલે પાણીની
બરાબર છે પાણી જુઓ તમે તમે છાસ પીશો અને પાણી પીસેો એમાં ફરક જોજો જે છાસ સંતોષ નહીં આપે પણ
હા આ જો તમારી સાથે વાત કરતા કરતા પણ મને ગળું શું કાય કે તમારે
હા સાચી વાત છે હા અને અત તો જોઓ પાણીના કેટલા બધા પ્રકાર નીકળે છે. તમે ફુદીનાનું પાણી પીવો લીંબુનું પાણી પીવો આ આદુ નું પાણી પીવું એ તમારા માટે કેટલું ફાયદાકારક જ છે તમે એમાં અલગ અલગ જાત નાખો તમે ફુદીનાને રાત આખી પાણીમાં પલાળારીને રાખો અને સવારી પાણી તમે નોર્મલ પીવો પાણી. એટલું બેસ્ટ લાગશે આહા એમ થાય કે ના ના હવે આજ પાણી પીવા જેવું છે. હા હા ફુદી હા પુદીના વાળું બેસ્ટ છે અને લીંબુ વાળું પાણી હ લીંબુ પીવાથી આપને આખો દિવસ એનર્જી એક લીંબુ નીચવીને તમે એક ગ્લાસ ભરીને પી જાવ પાણી આખું દિ તમારે તમારે એનર્જી રહેશે અને બહુ જલ્દી તરસ બી નહી લાગે
હા એ સાચ
ખોડી ખોડી પાણી પીવુ પીવું પીવું કરીઓ અને ખાવાની જગ્યા પાણી થી જ પેટ ભરી છે આપડે
નહી નહી સાચી વાત હમણાં મા અમારે શું એપ્રિલ આખો છે ને સ્કૂલ ચાલુ હોય છે અમારે તો હું પણ છોકરાઓને છે ને બોલું ગ્લુકોન ડી કરતા હું છે ને એક બોટલમાં લીંબુ પાણી જ ભરી આપું. ઓકે તમને એનર્જી પણ રહે અને થાક પણ નહીં લાગે ને ગરમી માં લીંબુ પાણી બહુ જ
હા બઉ સારું ના ના સારુ સાચી વાત છે આ તમે પુદીના વાર ટ્રાય કરજો રાત્રે પલાણ દી કે વાંધો ને કલાક બે કલાક માટે તમે ફુદીનાને એક તપેલીમાં કે કોઈ બી વોટર જગમાં ભરીને રાખો ને પછી પાણી તમે નોર્મલ પાણી પીશો ને તો બી બઉુ મજા આવશે તમને ટેસ્ટ વાઈઝ બી સારું લાગશે અને ગમશે ભી ખરું એમ થાય કે નાના સરસ છે મજા આવી એવું છે.
જેવું થઈ ગયુંને આપ એમાં કાકડી છે બધું લીંબુ ના ઓ પીસીસ નાખીને પણ કરી શકીએ ને પુદીના હ હા અને પાણી પણ હમણાં તો કેટલું મોંઘુ મળે છે
હા હા પચીસ રૂપિયા એક બોટલ ના પચીસ રૂપિયા ત માનસો પાણીની બોટલ ના પચીસ રૂપિયા પંદર રૂપિયાની જગ્યા પચીસ રૂપિયા લે છે અત્યારે
તો અને ઓધ સેલિબ્રિટી તો બધા લાખો લાખો ના પાણી બી પીવે છે ખબર ને એ પાણી એવું મને એમ લાગ સૂટ
હા હશે ખબર નઈ જોવા જેવ આ એ લોકો બહ મોઘ મોંઘા મોંઘા પીવે અને અત્યારે બીજો ફાયદો એ છે. આપણે તાંબાના વાસણમાં પાણી પીને તો એનો ફાયદો જ છે, રાત્રે તાંબા ન વાસણ ગ્લાસ ભરીને લોટો કે કઈ ભી છે એ રાખી દો અને સવારે તમે નયના કોઠ પાણી પીવો તો એ પાણી પીવાથી તમને બહુ ફાયદો થશે તમારામાં જો, બીપી નહીં આવે તમને ડાયાબિટીસ માં થોડી રાહત. થશે તમારું કોલેસ્ટ્રોલ નહી થાય, તમને કોઈ નળી બ્લોકેજ નહી થાય, કે તમારામાં થાયરોઈડ હશે વધારાની ચરબી હશે બધું ધીમે ધીમે ડાઉન થશે.
આટલા બધા ફાયદા.
હા હા તાંબાના પાણી પીવાથી બહુ ફાયદો થાય તમારા મોઢામાં જે
હા હા હા અચ્છા ચલો ને તો હું એ પણ ટ્રાય. કરીસ.
આંખ નું તેજ વધે અલગ બઉ ફાયદા થઈ એ પાણી થી તમે આંખમાં છાંટો તોય.
ઈ ખબર હતી કે તાંબાના લોટામાં પાણી. પીવાથી સારું પણ તમે જે મને આટલા બધા ફાયદાઓ ગણાવ્યા એ મને નહોતી.
હા એ ને ના ના અમારે તો મારે મેં તો આખી તાંબાની ઓલી બોટલ આવે ને બોટર બોટલ એજ લઈ લીધી છે એજ લઈ લીધી છે. એ ભરે ને રાખી દે રાત્રે સવારે હું મારા હબ છોકરી બધા લોકો ઈ જ પી.
હા હવે તો માટલાઓ પણ આવે છે ને તાંબાઓના.
તો એટલું બધું જલ્દી પાણી આપડેથી પીવાય નહી. આ શું એક બોટલ ભરેલી હોય તો પીવાઈ જાય હા હ ઘસવા પડે હા ઘસ કરવું પડે, હા એટલે આ બોટલ એક હોય ને સારું, હા એટલે રાત્રે ભરીને મૂકી દેવાની સવારે તમ ન પાણી પીવો આંખમાં છાટો તો બી ફાયદો થાય. બ ફાયદા છે. ત્યારે એ બધા પાણી પીવાથી અલગ અલગ આપણને અત્યારે એમ થાય પાણીનું મહત્વ પાણીનું મહત્વ પાણી નુ મહત્વશુ, શું છે. કેવી રીતે કરવું તમારાં ઉપર છે તમારે કેવી રીતે, પાણી પીવું કઈ રીતે પીવું. સેમા પીવું, કે તમને ફાયદો થશે તમે ટ્રાય કરશો તો,
હા હા નહી હું પણ કરીશ ચાલો ને આવી રીતે જો એકબીજા સાથે વાત કરીએ તો આપણને કેટલાં, એટલું જાણવા મળે જે મને ખબર હોય તમને ના ખબર હોય, તમને ખબર હોય મને. એટલે ઘણું જ્ઞાન મળે બીજા સાથે વાત.
હા હા ના ના ચોક્કસ એવું કઈ પણ હોય તો તમને કહેજો બીજું કઈ કામકાજ હોય તો કેજો.
હા હા ચોક્કસ હા ને ચાલો મળીએ બાય જય શ્રી કૃષ્ણ બાય.